હલો.
હલો.
કેમ છો?
તુ
અ, મે તો બસ આ ગામમા આવીએ છીએ વેકેશન પડ્યું તે શહેરમા, તો જોવ ને ગરમીનું પ્રમાણ જ કેટલુ, વધી ગયુ છે.
એજ, આજે આજકાલ ગરમી ખુબ, વધી ગઈ છે.
અને પણ આપણે જોઈએને, તો એનું કારણ તો મુખ્ય આપણે પ્રદુષણને જ માની શકીએ.
હા, આજના સમયમાં એ બહજ મહત્વનો વિષય છે.
હા. કેમ કે પ્રદૂષણ તો આપણે આમ પૃથ્વી માટે સૌથી મોટો ખતરો છે. અને તેનું સમાધાન આપણા હાથમાં છે.
સાચી વાત છે તમારી.
હા, કેમકે તમે પ્રદુષણના તો કેટલા પણ પ્રકાર છે. જેમ કે હવામાં લઈ લો, પાણીમાં લઈ લો, જમીનમાં લઈ લો અને અવાજનું પણ લઈ લો.
ઈ ઘણા બધા પ્રકારના પ્રદુષણ હોય છે.
હા. અને અમુક વાર તો કહેવાયું છે કે આપળે પૃથ્વી આપણા પૂર્વજોથી વારસ આમાં નથી મેળવી પરંતુ આવનારી પેઢી પાસેથી ઉધાર લીધેલી છે. તેથી આપળે પૃથ્વી અને પર્યાવરણ ને સ્વચ્છ રાખવાની જવાબદારી આપડા સૌની છે.
સાચી વાત છે. હું સેહમત છું તમારી વાત
હા, અને તમે જોવો તો આજના સમયમાં પ્રદુષણ સમગ્ર વિશ્વ માટે જ સૌથી મોટી સમસ્યાઓમાની એક સમસ્યા છે. જેમ કે વસ્તી વધતી પછી ઔદ્યોગીકરા શહેરી કરા અને ટેકનોલોજીના વધતા ઉપયોગના કારણે છે ને પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અને તેની સીધી અસર છે ને માનવ જીવન, પ્રાણીઓ અને સમગ્ર પર્યાવરણ પર પડતી છે.
સાચી વાત છે તમારી.
હા, અને પ્રદુષણ એટલે આમ હવા પાણી જમીન અથવા અવાજમાં એવા હાનિકારક પદાર્થો ભળવા કે જે જીવનસૃષ્ટિને નુકસાનકારક પહોંચાડતા હોય એને કારણે જ થતું હોય છે.
સાચું કહ્યું, આજકાલ પ્રદુષણ સમય દિવસે દિવસે વધી રહ્યું છે.
હા, હવે તમે હવાનું પ્રદુષણ લઈ લો. તો હવાનું પ્રદુષણ વાહનો માંથી આપડે નીકળતા ધુમાડા છે, કારખાનાઓના ઝેરી વાયુ છે અને વૃક્ષોના કાપકામને કારણે વધે છે. અને તેરા કારણે પાછું છે ને મનુષ્યમ્યા મનુષ્યમાં દમ લઈ લો, એલર્જી લઈ લો ફેફસાના રોગો લઈ લો અને હૃદયરોગ જેવી સમસ્યાઓ પણ વધી રહી છે.
બિલકુલ બિલકુલ અને શ્વાસ લેવાની પણ તકલીફો દેખાય છે લોકોમાં.
હા, સાચી વાત છે અને પાણીમાં પ્રદુષણમાં આપડે લઈ લે તો ઔદ્યોગિક કચરો છે, ગટરનું પાણી છે અને પ્લાસ્ટિકના કચરાના કારણે પણ આમ પાણીનું પ્રદુષણ થતું હોય છ. જેના કારણે પીવાનું પાણી દૂષિત બને છે અને અનેક ચેપી રોગો ફેલાતા હોય છે.
બરાબર છે. જીવન જોખમ બધું દેખાય છે.
અને આપડે તો આમ કઈયેને તો પૃથ્વી ઉપર વન પસન્ટેજ જ પાણી પીવા લાયક રહ્યું છે.
સાચી વાત છે તમારી. શુદ્ધ પાણી એ ગંભીર સમસ્યા બની રહ્યું છે હવે.
હા, કેમકે એનો જથ્થો જ એટલો ઓછો છે ને કે આખા વિશ્વને પૂરો પાડવાનો બૌ મુશ્કેલ પડી રેહ છે એટલે તો અમુક જગ્યાએ તો અમુક વાર પાણી પણ નથી આવતું અને લોકો એ બચારાઓએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
સાચી વાત છે તમારી
અને તમે જોવો તો જમીન પ્રદુષણમાં તો છે ને પ્લાસ્ટિક લઈ લો રાસાયણિક ખાતરો લઈ લો ને જંતુનાશકો નો અતિશય ઉપયોગ એ તેનું મુખ્ય કારણ છે. તેનાથી જમીનની ફળદ્રુપતા ઘટતી હોય છે અને ખેતી પર પણ ખરાબ અસર પડતી હોય છે.
બરાબર છે ખેતી પર ખરાબ અસર પડે તો આપણને જે ખાવાની બધી વસ્તુઓ ફળ એ બધું ઓછું મળે.
હા આ અને તમે કેવું કે ખેતીમાં પછી રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ વધુ પડ તો ઉપયોગ કરો ને તે તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક બનતું હોય છે. કેમકે હા કેમકે તે જે ફ્રૂટ્સ છે, વેજીિટેબલ્સ છે, એના થ્રુજ આપણા શરીરમાં પાછું આવાનું છે અને એ પણ પોતાના સાથે હાન નિકારક કેમિકલ્સ લઈને પાછું આવાનું છે. એની સમસ્યા પછી આમ ટૂંકા સમય તો તો નઈ પણ લાંબો સમય થા થાય ત્યારે એનીઅ આડ અસરો આપણને શરીરમાં જોવા મળતી હોય છે.
સાચી વાત છે તમારી
હા એટલે બને એટલું આપણે જમીનનું પ્રદુષણ પણ આમ ઓછું કરવું જોઈએ.
સાચું કહ્યું તમે
હા અને ધ્વનિ પ્રદુષણમાં તો આપણે જોઈએ તો વાહનો ના હોર્ન લાઉડ સ્પીકર અને મશીનોના મોટા અવાજને કારણે થાય છે જેનાથી માનસિક તણાવ ઊંઘમાં તકલીફ પડે છે અને સાંભળવાની સમસ્યાઓ પણ થઈ શકતી હોય છે
સાચી વાત છે ધ્વનિ પ્રદુષણ પણ ગંભીરતાથી લેવું જોઈએ આપડે
હા અને ધ્વનિ પ્રદુષણ તો આપણે આમ જાગૃત ના કિક તરીકે થોડું પોતાનો ફાળો પણ આપવો જોઈએ જેમ કે વાહનોમાં વધારે પડતા અમુક લોકો હોન મારતા રહે છે
સાચી વાત છે લગ્ન ના ટાઈમે સ્પીકર હોય કોઈ ફે ફેસ્ટિવલ સ્પીકર એનો યુઝ વધ ઓછો કરવો જોઈએ આપણે
હા એ તો વાત સાચી છે અને પ્રદુષણને કારણે તો આપણે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ લઈ લો આબોહવા પરિવર્તન લઈ લો અનિયમિત વરસાદ લઈ લો પૂર લઈ લો દુકાળ લઈ લો અને જે ગ્લેશિયર છે એનું પીગળવું એવી ગંભીર સમસ્યાઓ પણ આમ ઊભી થઈ રહી છે
સાચી વાત છે તમારી
હા અને ગ્લેશિયર પીગળે છે એના કારણે પાણી નુ પણ આમ વધારો થઈ રહ્યો છે અને એના કારણે હા અને એના કારણે જમીન ની જગ્યા પણ ઓછી થઈ, રહી છે.
હમ, આપડે આજે ધ્યાન આપવું પડશે બાકી ભવિષ્યની પીઢીઓ માટે ગંભીર સમ સમસ્યાઓ થઈ, જશે
હા અને જંગલો ન નાશ થવાથી. પણ આમ અનેક પ્રાણીઓ અને પક્ષીઓના રહેઠાણ પર પણ, નાશ પામી રહ્યા છે. અને, હા અને આમ જંગલો આપણે નાશ, કરીએ એના કારણે પ્રાણીઓ છે, એ માનવ વસ્તી તરફ આગળ વધતા જાય છે, અને એના કારણે પોતાનો જીવ પણ ગુમા આવતા હોય છે.
બાય આપબ
હા અને પ્રદુષણ ઘટાડવા, માટે દરેક વ્યક્તિ આમ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ વધુ માં વધુ વૃક્ષો, વાવવા પ્લાસ્ટિક, નો ઓછો ઉપયોગ કરવો કચરાનું યોગ્ય સંચાલન કરવું જાહેર, પરિવહનો ન ઉપયોગ વધારવા વીજળી, અને પાણીની બચત કરવી અને સોલાર, તથા પવન જેવી સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ, આપણે
સાચી વાત છે, તમારી શાળા અને કોલેજોમાં પણ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો, હો જવા, જોઈએ
હા, સાચી વાત છે. અને વિદ્યાર્થીઓ, પણ એક વિદ્યાર્થી એક વૃક્ષ પછી સ્વચ્છતા, અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન જેવા, આપણેે. કાર્યક્રમા, મા ભાગ લઈને પર્યાવરણની રક્ષણ મા આપણે મહત્વનું યોગદાન આપીશ શકે છે, આપડું
બરાબર છે, સરકાર ના પ્રયાસ પ્રયાસોથી જ કામ નહી ચાલે આપ આપણે પણ એમા, કોન્ટ્રિબ્યુટ કરવાની જરૂર છે.
હા, એ તો વાત સાચી છે. તમારી અને હ તો કેવું, કે અમુક શાળાઓ કોલેજો લઈ લો એમા, પણ આવી રીતે. આમ પ્રદુષણને ઓછુ, કરવા માટેના ઘણા પગલાઓ લેવાતા હોય, છે. ઘણા કાર્યક્રમો એને લઈને લેવાતા યોજાતા હોય, છે.
હમ્મ સરકાર પણ વિવિધ નિયમો, અને યોજનાઓ દ્વારા પ્રદુષણ નિયંત્રણ માટે પ્રયાસ કરી ર છ.
હા, અને કેવું કે પ્રદૂષણ માત્ર સરકારની નહી, પરંતુ દરેક નાગરિકની પણ જવાબદારી છે. જો આજે આપણેે, આમ જાગૃત બનીને પર્યાવરણ નુ રક્ષણ કરીશુ તો આપડી જે આવનારી પેઢી છે, એને સ્વચ્છ અને સુરક્ષિત પુૃથ્વી આપણે આપી શકીશુ કે જેમાં તે લોકો આમ શાંતિથી પોતાનું જીવન વિતાવી શકે
સાચું કહય્યું, જો દરેક વ્યક્તિ નાનું પગલું ભરે તો મોટો ફેરફાર ફર આવી શકે છે.
હા, એ તો સાચી વાત છે, અને પ્રદુષણ અટકાવો પર્યાવરણ બચાવો અને જીવનને આપણે સુરક્ષિત બનાવવુ, જોઈએ હવે જેમકે એક શહેરમાં આપડેમ દર રવિવાર, નો વેહકલ ડે ઉજવવામાં આવે તો લોકો આમ કાર અને બાઈક ના બદલે સાયકલ અથવા જાહેર પરિવહન, નો ઉપયોગ કરે એની સાથે વૃ સાથે વૃક્ષારોપણ અને સ્વચ્છતા, અભિયાન પર પણ ચલાવવામા આવે, તો આપણે ઘણું ખરું પ્રદુષણ આપણે ઓછું કરી શકીએ છેએ
સાચી વાત છે તમરી
હા કેમ કે નાના નાના પ્રયત્નો પણ પ્રદુષણ ઘટાડવામાં મોટું આયોજન આપી શકે છે
હ પર્યાવરણ ની સુરક્ષા કરવી આપડી બધાની જિમ્મેદારી છે અને ફરજ છે
હા એ તો વા વાત સાચી છે તમારી એટલે બને એટલું આપડે પ્રદુષણ ઓછું કરવું જોઈએ અને જો આપણાથી જ પ્રદુષણ થાય છે તો આપણેે જ સરખું કરવું જોઈએ ને એ આપડી જિમ્મેદારી છે
સાચું કહ્યું તમે
હા વાંધો નહી સારું સારું ચલો પછી ક્યારે મળીશું હા